હલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં
હમ શું જમવાનું બનાવવાનું છે આજે તમારે?
બસ વિચાર છે આજે તો અગિયાર જ છેલો વિચારું છું? શું બનાવું? બટેકા તો ખાવા ગમતા જ નથી હવે
એવું સાબુદાણા વડા બનાવી તો ને સાબુદાણા વડા બહુ મસ્ત લાગે બહુ ફાઇન
એવું કેવી રીતે? બને પણ મને આવડતા નથી
સવાર થી તમે જેમ પલટ રાખીલા હોય ને એકદમ પાણીમાં બે ધોઈ ખડવાના અને એકદમ કોર થોડા પલાળી રાખવાની પાણી બિલકુલ નહીં રાખવાનું એની મે તે જ આમ પલળી રહેે. પછી તે? સવારથી જે મિલા પલળેલા હોય ને તો બહુ જ મસ્ત સાંજે તો તમે સાવધ વડા ફૂલા એકદમ આમ બહુ જ મસ્ત થાય સોફ્ટ એટલા ફાાઈન થાય એની અંદર પણ બટાકા અંદર બહુ ન નાખવાના પાંચસો ગ્રામ સાબુદાણા હોય તો બે કે ત્રણ બટેકા નાખી દેવાના એની અંદર આમ, કે એકાદ બે નાખો તોય ચાલે ખાલી કે એનું પ પલ્પ થોડુંક સરખું થવા માટે થઈ એ રીતે, ણા ને થોડાક શેકી કાઢવાના જ કચરા અને એને શેકીને અને એનો પાવડર સ બોની નાખ થોડુંક આદુ મરચા ની પેસ્ટ નાખવાની એની અંદર, સેજમત પાવડર નાખવાનો, અને પછી ના નાખવા બનાવાના સાબુદાણા વડા એની જોડ તો બહુ મસ્ત ચટણી બી બહુ મસ્ત લાગે.
એટલે થેપી ને બનાવવાના ને વડા?
હ થેપી ને બનાવવાના આમ થોડા થેપી કાઢવાના એ તો બહુ મસ્ત થાય ફૂલી ફૂલી એકદમ આમ ફૂલે એકદમ આપણેે બનાવીએ ને એટલા મસ્ત સોફ્ટ બહ ફાઇન થાય તેલ બેલ કશું જ ના ભરાઈ રે એકદમ કોરા કોરા તમે ખાાવ ને એકદમ ક્રિસ્ તસ તિસ્રી કડક કડક લાગે તમને, ખાવાની બી બહુ મજા આવે અને એની જોડે ચટણી હોય ને તો કઈ ઓરજ મજા આવે એમ કે ના બહુ ફાઈઇન લાગ્યા
અગિયારસ છે એટલે ચટણી તો આપડણે ટોપરાની જ બનાવવા બનાવવી પડે ને બીજી તો ખવાય નહી કા તો ધાણા નહી ખવાય ધાણા મળજા ની
હા ધાણા મરચાંની ખવાય ખજૂર ની બી સરસ લાગે ખજૂર આંબળીને એવી કઈક બનાવી હોય ગળી ભાવ હોય તેવી કંઈક બનાવી દેવા એ તો ધણા ઘણા મરચાં ની ચટણી બહુ મસ્ત લાગે. અમુક રેસીપી મિલા અમારે તો ચટણી વગર જ ખાઈ લે છે એમને જ શુકરાઉન ઉભાવે સવ જણા વડા તો,
હા ગરમ ગરમ હોય એટલે!
એમને એમે જમા તો બનતા બનતા જ પતી જતા હોય સાબુદાણા વડા તો મોસ્ટલી અને બફ ફળ બી એટલા ફાન લાગે એટલે હા જે તો એવું બધું જ બનતું હોય અત્યારે તો સુું થે કે સાવધાને કેવું નને સાબુદાણાની ખીચડી બનાવી એવું બધું નહી બધું બનતું હોય ઢુકળા બ ઢોસા બનતા હોય આવી રીતે તે ફરાળ ફરાળ લોટના સ્પેશિયલ મળે છે એ લોટ નુ તો બધું અલગ અલગ હો બહુ જાત બ ફરાડી તમે શું બનાવો એવું થાય અમુક મોબાઈલમાં તો અમે જોઈએ ને ફરાળી વસ્તુઓ તો શું બનાવીને શું ના બનાવીએ એવું થઈ જાય પણ ખાનારા ના હોય એટલે બધા શું કરવાનું કે નથી એટલે બસ સાબુદાડાનું તો બધું બહ બધું બને
હા
ઢોકળા ભી ઉદારણ તરીકે સોજી આ સોજી મોઈયાનો થોડોક પાવડર એ કરીને એને ઢોકળા હા અને મોરૈયો બે ક્રસ પકડવાના મિક્સરમાં એને દહી માં થોડું પલાળી ને પછી મિક્સ કરીને આદુ મરચા પેસ્ટ નાખીને તમે બનાવો ને ઢોકળા એટલા ફાાઈન બને ટઢોકળા ના લોટ મૂકીને
હુ પડે એમાં તો સોડા વગર સોફ્ટ થાય જાય
હા સરસ બની જાય છે અમે તો એમને એમ જ બનાવી છે ને થાય છે બી એટલા મસ્ત જેમ આપડે જેટલું
પલાડુ
દહીં મા પલાળવું પડે હા એ પાવડર એનો કરીને સવાર તમે જેટલું પલાળી રાખે એટલો ફાાઈન બને અને પછી એની અંદર એકદમ બરાબર ફુલાય છેં વાનું બહુ જ હલાવાનું એને જેટલું હલાવનું ને એટલું સોફ્ટ થાય એમ અને પછી બહુ મસ્ત ઢોકળા તો બહ ફાાઈન બને એના અમે તો મોસ્ટલી એવું જ બધું બનાવી લેતા હા આજે હ ને મન હતું કે નહી ખાવુ નહીં ખાવ પણ બહુ ભૂખ લાગી હતી એટલે બપોરે મેં શું કર્યું મોરૈયા નો મોર્યું કે રાજગરનો લોટ મસાલા વાળી ભાખરી બનાવી દીધી ધાણા વધારે નાખ્યાની અંદર એટલે પીલા મળચમ ઝીણા ઝીણા સમારેલ હતા અને જીરું પાવડર નાખ્યો સેજરી પાવડર નાખ્યો આપને બ બટાકા ખવાના હોય એ બધું ના હોય તો રાજઘરાની લોટ ની ભાખરી મસાલા વાળી બો ફાઈન કરે અને આપડે કેરી નો ચૂંદો તો આપડા ઘરે બનતો જ હોય ઘેર હોય જ કરી નો ચૂંદો એટલે હા તો બહુ મસ્ત લાગે એવી રાજરગરા લોટની ભાકરી અને ચૂંદો કા તો તમે દૂધ કે ચા કઈ પીતા હોવ તો ચા કે રાજગલાલ રોડ ની મસાલાવાડી ભાખરી તમે ધાણા તો ખવાય જ તમે ધાણા વધારે પડતા આગળ પડતા નાખો મરચા સમારી ઝીણું ઝીણું નાખો જીરુ પાવડર નાખો વાનું સમરી નાખવાની મીઠુ ના ખવાનું એવું બધું મરી પાવડરને એ બધું નાખવા ફાઇન ભાખરી તો બને છે ને એટલી મસ્ત લાગે છે અને બનતા તો વાર જ નહી લાગે સેજ વારમાં જો સેજ કદર તમારીથી ઢીલો લોટ બંધઈ ગયો હોયને તો આજુબજુૂ તે લઈ લેવાની કોથળી મૂકીને પછી વણી કાઢવાની એની અંદર થી
હા
લોટનો સીરો કઈને તો એના ને એના જો ઓળકાર કરાવે રાજગરના ના લોટના સીરા ના એના કરતા રાજગ્રાન તમે આ ભખરી બનાવો છો ને તો ખરેખર બહુ મસ્ત લાગે આમ બહુ જ ફાાઈન બનેવી હું તો એવું જ કરું છું દૂધ બાજરાનું ભાખરી એવુકેવું બનાવી દઈએ બો ઈચ્છા હોય તો ખાવાને અને ના હોય તો પછી તો વાંધો જ નહી એમ કે એવું એવું થતું પણ અમે મો સુકી ભાજી ને શાક તો ભાવતું જ નહી એટલે બટાકા મોરૈયો તો બનાવવાનો જ નઈં ઢોકડા બનાવી દેવા લાગ
સાચી વાત છે
હ સાબુદાણા વડા બનાવી ઈએ બફળા કોઈ વખત મન થાય તો બફળા બનાવી દઈએ તું કઈક અલગ ભાઈ કઈક મન થાય ત્યારે ખાવાનું એમ કેટલી બધી સાવુધાન મ ભેલ બી બનતી હોય સાવધા ખજૂર ચટણી હોય જ એ તો ખવાય જ
પણ એ જે ભેર બનાવી એમાં આપડે પણ સાબુદાણા ખાલી પલાળેલા જ લેવાના હોય
ના એમાં તો ફરાળી કેવડો હોય છે ને એની અંદર હોય છે. થડા સાબુદાણા બાફી નાખવા કેવા હોય કે વરાળથી બાફવાના એને એવું હોય છે એમ આપણે થાળી કેવી ઢોકળની થડાનેા એવી રીતે બહુ ના થાયને કશું જ નહી એમ થાળી મૂકે કાણા વાળું નહિ મૂકતા આપડે તો બાફી કાડવાનુ થઈ જાય અને આપડે જોઈએને એટલા સાબુદાણા અંદર નાખવાના એ રીતે મનેનો ફરક દીવડો નાખવા થોડક લીંબુ નીતારવા
હમ
ચ અંદર બધું નાખી ને એટલી જોરદાર લાગે ભેલ બહુ મસ્ત લાગે અંદર ગળું દહી નાખે ગળી દહી નાખવું હોય છેને જે ભાવુ હો જો ગોળી દહીી નાખાય ખજુરામ ની ચટણી નાખાય ધણાની બી ચટણી વિ એટલે કેટલું બધું થોડુંક તમે ખાવ થ તમારું પેટ ભરે છે કે ના એના આવું હા સિંગ બી તળી નાખીએ એટું બધું નાખી ને એટલે આમ પેટ જ તમારું ભરાય છેાય એવું થાય કેને આટલું થોડુંક ખાવ તો એ તમને એવું લાગે કે ના ખાવધું એવું લાગે થોડું અને બધી ચટણી આવ ને એના
ખાવાની ઈચ્છા થાય પેલું તો ભાવે જ ઈ સુ ભાજી ને
તો મોરઓને સુકી ભાજી તો એવું બધું ભાવે જ નહીિ ખાવાનું એટલેવું બધું જ ખાતા હોય
હા સાચી વાત છે મને તો ખબર જ નથી કે આટલું બધું બની શકે હવે ટ્રાય કરીશું આ બધું બનાવવાનું
બધું અલગ અલગ બનાવવાનું અગયાર રસમાન તો બધું બહુ સરસ સરસ બન્યા અગિયારસ તો ર બધું બાપા ખાઈ ખાઈ ને તો પેલા બધું બનાવતા હતા પણ હવે તો બધું અલગ અલગ ના મોબાઈલમાં કેટલી બધી આઈટમો આવે છે
હા
એટલે હધું અમુક તો વસ્તુ જોઈ લઈએ ને અમુક આપ આપ આઈડ આપડો ચલવી લેવાનો અને એવી રીતે બનાવી દેવાનું
હા એટલે બધું ભેગું કરીને બનાવી દેવાનું કઈ તો બ
હાર કઈક તો બનશે છોકરાઓ ખાય એટલે બહુ થઈ કે છોકરાઓ બઉું ચટપટી છોકરા આવે ખાઈ લે હ છોકરાઓને આવું ચટપટ ઉભવતું હોય ખાવાનું
હા સાચી વાત છે આવું તો મને આઈ ગયા જ ન હતું કેવું ઢોકળા બને ભેડ બને આ બધું બનાવું જોઈએ બાકી અમે તો ફ્રૂટ ખાઈ લઈએ એવું કર અચ્છા
હમ અત ફ્રૂટ તમે કેરી લાવો કેરી મળે બીજું શું મળે ફ્રૂટ કેડા છે કેરી છે એ બધું મળે ફ્રૂટ કયું ક ના
તો વરસાદ કેટલો વહેલો આવી ગયો છે એટલે કેરી બી આ વખતે તો સારી નથીતી લરી
હમ જોઈએ એ બ દર વખત જેવી કે ર જ નહી એ આ વખત તો હમ સરસ જોઈએવી કેલી આપ હરે મુઘી બીટ લ છે કેરીવા
એ છે ને પછી તમે તો કેળાને એવું લાવી દઈએ દૂધ કેળા ખાઈ લે બાદા જ છે ને તેમ તો દૂધ કેળા ખાઈ લે.
કેડાાવેસ્ટ સારા લાગ્યા.
હમ અને બઉ ખાવાના ઈચ્છા હોય ને તો તો પછી મેંગો મિલ્કશેેક કેવું બનાવી દઈએ ઠંડુ ફ્રીઝરમાં મુકિ
હા અ એલા મેં એ જ પીતા હતા મિલ્ક શેક જ બનાવીતા એજ પીતાહતા કેરીની સીઝન હતી પણ અત્યારે હવે તો કે નહી સારી આવતી હોય તો બધી ઈયળો નીકડે ગ્રેવી આવે એટલે અમે તો કેરી નુ મિલ્કશેેક નહી બનાવી દેતા. બદામ વાળું ને એવું દૂધ બને શેક જેવું કઈક બનાવી દઈ. બદામ શેખ છે અંજીર શેખ છે એવું બનાવી દઈને સરસ લાગે એવું
હ હ નહી તો સફરસન આવતા હો ને ત્યારે એપલ જ્યુસ બી બનાવી દેવાય.
હમ એપલ જ્યુસ બી સાર થોડી કોમી સાફ લાગે એમ
સાચી વાત છે આજે એમ બી અગિયારસ છે હવે તમે નવી મને આપી વાનગી અમે સાબુદાણા પલાળી મૂક્યા જ છે હવે કઈ નઈ હું જ વિચારું છું વડા જ બનાવી તો તળી ના કરવાના ને
હા તડિને કરવાના તમે એક વખત એવું હોય તો મોબાઈલમાં જોઈ લેજો એક વખત જોશો ને એકસ એટલે તમને આઈડિયા આ આવીઈ જશે આમ તો મેં કીધું ત તમને મોબાઈલમાં જોશે લ કેમ કે બહ મસ્ત બને
યુટુબએમાબના એમાં જોઈ લઉં હમણાં એક વાર અને પછી બનાવું.
હમ ત સરસ લાગે.
કંઈક નવું લાગે ઘરમાં એ બધાને હા અને બાને આપ એું થ આપડે કઈક નવુ
કઈક શીખી સાચી વાત છે. કંઈ અલ અલગ બનાવીએ ને ખવડાવઈએ છોકરાઓ તો જોજ ને છોકરાઓ નહીં ખાતા હોય ને તો કેહે ના મમ્મી ફરી વખત ને એમ આવું જ બનાવજ અમે ખાઈશુંમ આવું જ ખાઈશું એમ એું ખાઈશ
કોઈ નહી સારું સારું હું બનાવવાની તૈયારી કરું તો હવે જોઈને બનાવું.
હા મોબાઈલમાં એક વખત જોયેલો બહુ જ મસ્ત બનશે તમે યાદ
હા ચોક્કસ ચોક્કસ કઈ નઈ બનાય તમને ખઈ ફોન કરું
હા ચલો હ જ શ્રી કૃષ્ણ જ્રી કૃષ્ણ જ્રી કૃષ્ણ
હા